હલો મજામાં છ ભાઈ તમે કેમ છો.
બસ મજામાં બસ મજામાં મજામાં
બરાબર છે તો ચાલો આજે આપડે છે ને પેટ્રોલ ડીઝલ અને ગેસ ટોફસ પર વાત કરીશું
જી
બરાબર છે તું જાણકારી માટે કઈ દું કે પેટ્રોલ અને ડીઝલ જે છેને. એ આપણા વાહનોમાં વપરાતા મુખ્ય ત્રણ ઇંધન છે. જેમાં પેટ્રોલ ડીઝલ અને સીએનજી નો મ ત કોમ્પ નેચરલ ગેસ જેને કહે છે વિશ્ એની આપડે માહિતી આપડે આમાં આપશું જેમકે પેટ્રોલ એ પ્રુડ ઓઇલ જે કાચું તેલ હોય એમાંથી રિફાઈન કરીને બનાવવામાં આવતું પ્રવાહી ઈંધણ છે. તે હળવા અને ઝડપી વાહનો માટે સૌથી લોકપ્રિય છે. કયા ક્યા ભ પરાય છે આપડે તો જેમ કે આપડ મોટર સાયકલ હોય કે સ્કૂટર હોય અથવા તો કાર હોય. થવા તો નાનું વાહન કોઈ પણ હોય આપડે તો એમાં આપડ પેટ્રોલ નો ઉપયોગ કરે છે. અને પેટ્રોલ થી ઘણા બધા ફાયદા થાય છે પેટ્રોલ ના જેમ કે પેટ્રોલ થી આપણું ન્જિન નું પિકઅપ અને તડપ સારી રે છે અને ઇન્જિન ઓછ ઓો અવાજ પડે છે અને ગાડી ચલાવવાનો અનુભવ એકદમમ સ્મૂથ રે છે, અને દલની ગાડીઓ છે ને જાળવવામાં અને એનું મેન્ટેનન્સ હોય ને એના માટે પણ બહ સારી રહેશે. પણ ડીઝલ ગાડીઓ કરતા એનો ખર્ચો વધારે હોય છે લમજણ ઓછો હોય છે કેમ કે ડીઝેલ છે. એ નીચે લઈને સીએનજી ની સરખામણી છે ને પેટ્રોલ અત્યારે શું છે કે બહુ મોંઘું છે અ તો તેનાથી માઇલેજ પણ આપણને ઓછું મળે છે. તો તમારે એના વિશે શું કેવું છે.
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કેવે પેટ્રોલ ડીઝલ અને સીએનજી અત્યારે ધામ ોકર ચાલુ છે અને તાજેતરમાં અત્યારે પેટ્રોલ ના ભાવ પણ ખુબ જ વધી રહ્યા છે અને ધીમે ધીમે ડીઝલના ભાવ પણ થોડા ઘણા વધ્યા છે અને સીએનજીમાં પણ થોડો ઘણો જે પણ વધારો થયો છે તો અત્યારે કહી શકાય કે અત્યારે આપણા દેશમાં છે તે પેટ્રોલ નું ઉત્પાદન અ ખુબ જ ઓછું છે અને આપડે વધારે તો એશી ટકા તો આપણે બહારના દેશ માંથી જ છે. ઈરાન છે કે ઈરાન છે કે આપણે રશિયા પાસેથી જ આપડે થોડું ઘણું બધું છે ઓઈલ છે ખરીદ હોએ છે અને એટલા માટે ઘણા બધા એ યુદ્ધો અને આક્રમણો ના કારણે આપણું જે ભારતનુ જે જીડીપી છે, ખુબ જ ભાંગી ગયું હતું એટલે કહી શકાય કે પેટ્રોલ અને ડીઝલ ના જે ભાવ છે એમાં વધારો થવાનો છે એટલે હવે તો ઘણું બધું સારું છે, કેમ કે આપડી જે ભારતની જે પરિસ્થિતિ છે તો મારા મતલબ તો સારી કેહેવાય કેમ કે એક બે રૂપ રૂપિયા નો જે વધારો થયો છે એ તો કઈ વધારો ના કવાય કેમ કે બીજા દેશમાં તમે જોવ તો પાકિસ્તાનમાં અત્યારે તમે લીટર પેટ્રોલ પુરાવ તો ચારસો રૂપિયાનું તો લીટર પેટ્રોલ આવે છે વિચારો તમે હવે ત્યાં કેટલી હ વધારો થયો હશે એટલે એ પણ એક જોવા જેવી વસ્તુ છે એટલે આપણને એક બે રૂપિયા નો જે ફરક છે એમાં આપડે આટલું બધું અ કેવાય ને કે વધારે આપણેે દુઃખ અનુભવીએ છીએ પરંતુ અ બાજુ ના પાડોશી દેશમાં આપડણે થોડીક નજર મારીને જોઈએ તો પછી ખબર પડે કે આપડા દેશમાં હજી તો ઘણું બધું સારું છે એના કરતા એટલે એ પણ એક સુખદાયક વાત કેવાય એટલે બહ વધારે આપડે પ્રભાવિત ના થવું જોઈએ કેમ કે આ બધું ચાલવાનું છે ને ધીમે ધીમે વિશ્વયુદ્ધ તરફ આપડણે આગળ વધી રહ્યા છીએ તો હવે આવનારા સમયમાં શું થશે તો એના વિશે થોડી ઘણી તમે જાણકારી આપશો
બરાબર છે ભાઈ તમે બઉુ સાચું બીધું કેમ કે તમે જે વાત કરી કે આપડે પેટ્રોલ નું ડીઝલ તોઈ આપડે અહીયાં થી તો નીકળતું નથી એટલે આપડે એસી ટકા તો આપડે બહાર થી ને જ લઈશ જેમ કે આપડે રશિયા પાસેથી લઈ છ ઈરાન પાસેથી તો આપડે લેતા હતા પેલા પણ પ્રતિબંધ હતો એટલે શું છે કે આ યુદ્ધ ના હિસાબે પાછું અત્યારે આપણને મંજૂરી મળી છે તો આપડે અત્યારેની પાછી થી લઈ જએ પછી આપડણે અમેરિકા પાસેથી પણ આમ બહ વધારે માત્રામાં પેટ્રોલ રહી છી અને ત્યાર પછી આપડે વેનજ વેલા પાસેથી પણ લેવાનું અત્યારે ચાલુ કરી દીધું છે અને અત્યારે તો શું છે કે યુદ્ધ નું માહોલ છે એ જે આપડે ઓ જે રસ્તો જે છે આપડે ગલ્ફ દેશોથી જે આપડે લઈએ છીએ આપણે પે બરાબર છે જેમ કે સાઉદી અરબ પાસેથી પણ આપડે લઈશીએ પછી યુ એ ઈ પાસેથી પણ આપડે લઈ છીએ તો એ તયાંથી જે આપડા જહાજો જે પેટ્રોલ ભરીને અહિયાં આવે ઇન્ડિયા માટે તો એનો જે રસ્તો જે છે એને સ્ટેટ ઓફ ઉર્મુસ કહેવામાં આવે છે એ તો અત્યારે શું જો કે ઈરાનના કબજા મહેલ અયાયાથી તો કોઈ નીકળતા નથી એટલે આપણને અહંયા પેટ્રોલ ડીઝલ અહિયાયા પહોચવામાં બહ તકલીફ વધારે પડતી થાય છે એટલે અને તમે જેમ વાત કરી કે આપડા પાડોશી દેશમાં તો એ ની તો તમે શું છે કે તયાંની તો ઇકોનોમી એકદમ સામ ભાંગી ગઈ છે અને અ્યાંનો તો મના જે પૈસા છે એ તો બહ વધારે પડતા નબળા છે એટલે એ લોકોને ભાવ બઉ વધારે છે અને આપડે તો શું છે કે અને આપડે પણ અત્યારે તમે જોવા જાવ તો આપ આપડે પણ ડોલર ની કિંમત જે છે એ પણ અત્યારે છનું સત્તાણું રૂપિયા પોહોંચી ગઈ છે એટલે આપડી પરિસ્થિતિ પણ બઉુ અત્યારે તમે જોઓ તો બઉ નબળી જ કહેવાય કેમ છે આપડા આર્થિક રીતે એટલા બધા નથી સક્ષમ પછી આપડે પેટ્રોલ ની વાત કરીએ પછી હવે આપડે જો ડીઝલ ના વા ડીઝલ માં ની વાત કરીએ બરાબર પછી તો ડીઝલ પણ એક છે ને ક્રૂડ ઓઇલ માંથીને જ બને છે જે આપડે પેટ્રોલ જે મગાવીએ ને એ ક્રૂડ ઓઇલમાંથી એમાંથી જ આ બને છે એમ કે આપણને પૂરતું તે પેટ્રોલ કરતા છે ને એમાં ઘણો ભારે હોય છે કેમ પેટ્રોલ કરતા બઉ વધારે પડતું ભારેક હોય છે ડીઝલ કેમ કે એમાં ડીઝલ થી તો શું છે કે બધા મોટા મોટા વાહનો અત્યારે ચાલે છે કેમ કે માનું કે તમે ટ્રક છે પછી આપડે અમુકો ફોર વ્હીલર પણ માણસો ઉપયોગ કરે છે તેમાં પણ આપડે ડીઝલનોો ઉપયોગ થાય છે પછી ટ્રક છે પછી બસો છે એ માટે કેમ કે એ ડીઝલ જે છે બહુ ભારે વાપ ભારે વાહન જે બહુ હોય ને એના માટે બહુ ઉપયોગમાં લેવામાં આવે છે પછી આપડે ટ્રેક ટક્ટર હોય છે ટ્રેક્ટર માં પણ એ લેવામાં આવે છે પછી એસયુવી કાર્ડ હોય છે એમાં પણ લેવામાં આવે છે કેમ કે ડીઝલ ના ફાયદા ઘણા બધા છે કવું ને તો તમને કેમ કે ડીઝલ એન્જિન જે છે ને એ વધુ પડતું શક્તિશાળી હોય છે કમ્પેરિઝન પેટ્રોલ અથવા તો સીએનજી ના કમ્પેરિઝનમાં કેમકે એ છે ને ભારે સામાન ખેંચવા માટે બઉ ઉત્તમ છે જેમ કે આપડે તો શું છે. ને ઇન્ડસ્ટ્રીને બહુ વધારે પડતું છે એટલે તો પેરા કરવા માટે પણ આમ- અવર જવર માટે બઉ લાંબા રૂટ માટે તો છે. ને ટ્રક ને જે બધી ગાડીઓ આલે છે એના માટે તો- ડીજલ જ બહુ ઉપયોગી છે. અને આપડે જે જોવા જઈએ તો માઇલેજ પણ બહ વધુ હોય છે ડીઝલ નું પેટ્રોલ ગાડી કરતા- અને ડીઝલ જે છે એના આમ તમે એક રીતે આમ જોવા જાવ તો આમ- ઘણા ગેરફાયદાઓ પણ છે. કેમ કે ડીઝલ જે છે એ આપડે ગાડીઓમાં નાખી એટલે એનાથી શું છે. એ પ્રદુષણ બહુ વધારે પડતું ફેલાય છે. ડીઝલ થી અને આ જે એન્જિનનો અવાજ- આ બહુ વધારે પડતું કેમ કે ડીઝલ ની જે ગાડીઓ હોય ને- એ બધી આમ ઘાજ એ બહુ વધારે પડ આપડે નીકળીયું ને લાબ જવ આ શું નીકળ્યું એને જેવું થાય છે. કેમ અને પછી જે ડીલ વાહન જેવ હોય છે. એમ એકમ ધ્રુજારી જેમ કેમ બહ વાયબ્રેશન પણ વધુ પડતું હોય છે. એ તો આપડે શું છે તો- એને એનું તમે જોવો જો ડીઝલ ન્જિન જે છે એનું મેન્ટેનન્સ ચાર્જ પણ બઉુ વધારે હોય છે. તો એના માટે તમે શું કેહેશો ડીઝલ વિશે-
બિલકુલ બિલકુલ કેમ કે ઘણી બધી વસ્તુ છે તે આપડણે- એસી ટકા વસ્તુ કહી શકાય કે આપણે બાર થી આપણે આયાત કરતા હોઈએ છે છીએ તો- ઘણી બધી વસ્તુ છે મોટા ભાગની વસ્તુ એમાં પેટ્રોલ ડીઝલ છે. તો એ બધી વસ્તુ છે. બહાર થી મગાવવાના હોવાના કારણે- ખુબ જ વધારે આપડે ક્યારેક ભાવ પણ ચૂકવવો પડતો હોય છે. અને એટલે- એના લીધે થોડો ઘણો ફુગાવો પણ સર્જાતો હોય છે. એટલે ક્યારેક આવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે. ત્યારે- અ તમે જેમ વાત કરી કે ડોલર અત્યારે છન્નું રૂપિયા આજુબાજુ પંચાણું છન્નું- અથાણું આજુબાજુ પહોંચી ગયો છે તો- એક પ્રકારે દેશની ઇકોનોમી પણ ધીમે ધીમે ભાંગતી જાય છે કેમ કે- ડોલર જે તે પ્રભાવશાળી બનતો જાય છે. અને રૂપિયો ડોલર સામે નબળો પડતો જાય છે એટલે એ- પ્રકારે ફુગાો સર્જાઈ શકે છે અને આવનારા- ભવિષ્યમાં પણ જો એ- ના કારણે પણ એ - તું એક કહી શકાય છે એટલે વિધ થશે- તો આવનારા સમયમાં ખુબ જ વધારે તકલીફ ઊભી થશે એટલે એ પ્રકારે- આખું જે છે અત્યારે ખુબ જ- અ નુકસાનકારક નીવડી શકે છે. તો એના વિશે શું કેશો તમે-
હા બરાબર છે તમે જે કીધું એ બધી વાત સાચી છે. અને આપડે ફ ફૂડ ઓઇલમાં તો શું છે કે આપડે ખાલી આ પેટ્રોલ ને ડીઝલને એવું પણ કઈક- ખાલી એ નથી આવતું જેમ કે આપડણે સીએનજી પર આવે છે. પછી પી એનજી પણ આવે છે પછી એલ એનજી પણ આવે છે. તો આપડે સીએનજી વિશે વાત કરીયે બરાબર છે તો સીએનજી જે વાહન જે છે ને- એક સીએનજી આપડણે જેને કહીને એક કુદરતી ગેસ છે- જેને ઊંચા દબાણો સિલિન્ડર માં ભરવામાં આવે છે જે પેટ્રોલ અને ડીઝલ નો એક છે ને- તો મને પર્યાવરણને અનુકૂલ વિકલ્પ છે જેમ કે- સીએનજી ની કોઈ પણ ગાડીઓ હોય ને તો એમાં તમે જોવું પ્રદુષણ ના ફેલાય અને એ વાહન જે છે. ને તમારેમ બાજુ માં નીકળી જાય ને તો પણ તમને ના ખબર પડે તમે સારને સા સાયલેન્ટ હોય- અને આપડે સીએનજી- તમે કવ છો કયા કયા વાહનમાં વપરાવામાં આવે છે કે જેમ કે આપડે ઓટો રિક્ક્ષા છે- અથવા તો ટેક્સી છે અત્યારે તો શું છે કે આમ બહ બસ- માં પણ સીએનજી ચાલુ થઈ ગયું છે જેમ કેમ મોટી મોટી બસો જે છે સરકારી બસો અથવા કે જે પ્રાાઈવેટ- એનો પણ સીએનજી ન ઉપયોગ કરવામાં આવે છે અને આપડે- અને ફાયદા ની જો વાત કરીએ બરાબર છે તો આપડે પેટ્રોલ અથવા ડીઝલ- તા જે ઘણું આપણને સસ્તું પડે છે કેમ કે- પેટ્રોલ નો ભાવ કરતા ઓછામાં ઓછી તમે જોવા જાવ તો આપણને, કિલો ના હિસાબ થી મળે છે એટલે તો એ આપણને સસ્તું બહુ વધારે પડતું પડે છે અને, એનું આપડે છે ને ખુબ જ, આપડી એ ગાડી એમાં નાખીએ ને આપણે સીએનજી તો એમાંથી આપણને માઇલેજ પણ ખુબ જ મળે છે. અને એનું તમને કહું તો એનો છે ને સી એનજી નો, આપડણે ગેર ફાયદાઓ પણ ઘણા છે જેમ કે સીએનજી ગેર લગાવવાથી, ગાડીની ડીકી આપ, ડીકી પણ આપડે ઓછી થઇ જાય છે જેમાં બુટ સ્પેસ આપડે જે કહીએ એ પણ આપને જગ્યા ઓછી થઇ જાય છે. અને પેટ્રોલ અને પેટ્રોલ ની સરકાર, કામણી આપણેે ગાડી નો પિકઅપ થોડોક ઓછો મળે છે. અને સીએનજી પુરાવા માટે આપણે બહુ તમે જોવો તો ક્યારેક તો આમ બહુ વધારે પડ, લાઈન હોય છે તો આપડે ટૂંક માં કહીએે ને તો, હચ. આપડે જો તમારે રોગ ઓછું ફરવું હોય ને તો તમે સ્મૂથ ડ્રાઈવિંગ, જોઈતું હોય તો લાંબી મુસાફરી ન હોય તો તમારે, સીએનજી નું વાન પરફેક્ટ તમારા માટે,
બિલકુલ બિલકુલ તો મળીશું પાછા આપણે એક નવા ટોપિક સાથે.
મળી પાછા એમ,